નમસ્તે મિત્ર.
હા મિત્ર કેમ છો.
મજામાં છે મિત્રો તમે કેવું છે તમે મજામાં છે ને.
હા મિત્ર મજામાંન છું હું પણ
અભ્યાસ કેવો ચાલી રહ્યો છે મિત્ર.
બહુ જ સારો આવશે મિત્રો હવે તો અભ્યાસક્રમ હો અને બધી તબિયત પાણે હો મસ્ત ચાલતુ છે.
રિઝલ્ટ આવ્યું કે નહી મિત્ર બાકી.
રિઝલ્ટ. રિઝલ્ટ તો હજુ બાકી જ છે મિત્રો હવે હવે એક્ઝામ આપેલી છે એટલે. વાર જ થાય થોડો.
હા હા હા મિત્રો તમારી વાત સાચી છે કારણ કે મિત્ર બીજા જે ફેકલ્ટી હોય એ લોકોની તો. વેલા આવી જાય પરંતુ. તમારી જે એન્જિનિયરિંગ વાળાની થોડી લેટ આવે એ મને હમણાં ખબર પડી.
હા મે હા અમારે થોડુંક એક બે મહિના જે લેટ આવે તમારા ઘરમાં.
હા મિત્રો તમારી વાત તો ખુબ જ સાચી છે.
હા તો તમે મિત્રો હવે. આમ જ બેઠા છ કે કઈ કામ કરતા છો.
હા મિત્રો થોડું તો ફ્રીજ છે.
હા ચાલેને આપણે એકાદ વિષય પર વાત કરીએ જેથી આપણે થોડીક યાદગાર જેવી તાજીમાં થઈ જાય.
હા મિત્ર.
તો આપણે. પ્રવાસ અને ગુજરાત ના સ્થળો લઈએ.
હા મ્ર તમારી તમારો ટોપિક ખુબ જ સરસ છે.
હા મિત્રો આપણે. આજના જમાનામાં જોઈએ કે પેલાના જમાનામાં. જેગી વીતી ગ ઈ એમાં.
હા મિત્ર.
હા હા મિત્રો તો આપણા આપણે જીવનમાં પ્રવાસ નુ ખુબ જ મહત્વ રહેલું છે. કારણ કે જો માણસ પણ એક સરખું કામ કર્યા જ કરે ને. કઈ હરે ફરે નહી તો. એનું મગજ નુ પણ સારી રીતે કામ ના કરી શકે કારણ કે. કામથી જે અમુક વાર ખૂબ જ કામ રહેતું હોય છે તે માનસિક રીતે એને લડવું પણ પડતું હોય છે એનાથી એનું માનસિકતા નુ બીમારી પણ થઇ. જ્યારે પ્રવાસ દરમિયાન બસ કરવામાં આવે તો ઘણા બધા. સ્થળો એ ફરવાનું નવું નવું જાણવાનું મળે‌ ને નવા નવા લોકો સાથે મોજ શોક થી આપણે વાત કરતા રહીએ ને. નવી નવી જગ્યા નિહાળે તો આપણું મન પણ ખુબ જ સારી રીતે હળવો થઈ જતુ હોય ને. આમ ફીલિંગ પણ મસ્ત આવતી હોય છે જેથી જે મનનો આખો મગજ પરનો ભાર રતો હોય છે એ ખુબ જ ઓછો થઈ જતો હોય છે એના કારણે તો તમે મિત્ર કોઈ આવું સ્થળ જોયેલ હોય તો જણાવશો.
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે અને મિત્રો તમે જે પણ કહ્યું એ મને ખુબ જ ગમ્યું. કારણ કે મિત્ર હાલમાં આપણે જોવા જઈએ તો પ્રવાસ નુ મહત્વ એ ખૂબ જ છે. અને બાળપણમાં અને જે આપણે વિદ્યાર્થી જીવનમાં જીવનમાં આપણને પ્રવાસનું મહત્વ મિત્ર એટલું બધું આપણને મહત્વનું છે કે ખૂબ જ ઘણું મહત્વ કારણ કે મિત્રો આપણે જોવા જઈએ તો જયારે પણ આપણે નાના હતા ત્યારે આપણે જે પણ સ્થળોએ ગેલા ફરવા ગેલા માતા પિતા સાથે કે આપણા અન્ય કોઈ ફ્રેન્ડ લોકો સાથે ગેલા હશે તો તે આ આપણેે હમણાં યાદ કરીએ તો પણ આપણને એ જગ્યા યાદ હોય છે. કે ત્યાં કેવું હતું વાતાવરણ કેવું હતું. અને જગ્યા કેવી હતી એના વિશે આપણને યોગ્ય રીતે માહિતી મળે. અને હાલમાં આપણે મિત્રો જોવા જઈએ તો પ્રવાસ નું સ્થળ અલગ અલગ જગ્યાએ આપણેે જે તો ત્યાંની આપણને અલગ અલગ જે પણ રીત રિવાજ હોય અથવા તો તે અલગ અલગ આપણને ત્યાં શીખવા મળતું હોય છે અને હ હું મિત્ર બાળપણમાં એવા ગુજરાતની જે અલગ અલગ જગ્યાએ
પર્યટકો જાય છે એટલે કે જે મહત્વના સ્થળો છે ત્યાં હું ગેલો હતો. અને ખાસ કરીને જે મંદિરો છે મિત્ર તો ત્યાં જ ત્યાં લઈ જતા હોય છે. તો મિત્ર આપણે વધારે તો ગીરનાથ જઈએ સોમનાથ જઈએ. પાવાગઢ જઈએ એવી એવી જગ્યા છે જે આપણને ખુબ જ રોમાચક લાગે અને જોવામાં પણ મિત્ર એવું મસ્ત વાતાવરણ હોય છે કે ખુબ જ ઘણું વાતાવરણ હોય છે હજુ પણ આપણે એ યાદ કરીએ કે પેલાના જમાનામાં પણ આપણે જતા હતા પ્રવાસ પણ એ પણ મિત્ર ત્રણસો રૂપિયામાં ને એવું ફરી આવતા હતા. તો તમે પણ તમારે પ્રવાસ નો યાદગાર પલ થોડું અમને જણાવજો.
હા મિત્ર તમે કીધું છે એમજ કે જયારે આપણે એક જગ્યાથી જયારે આપણે બીજા વિસ્તારમાં જઈએ ત્યારે આપણે ત્યાં તે જગ્યાનું કે તે તે જગ્યાએ રહેતા માણસોનું કે પ્રાણીઓનું આપણે કેવી રીતે એ લોકો જીવતા હોય કે એની રહેણી કર કેવી હોય એ લોકોનો ખોરાક કયો હોય એ લોકો ન પોશાક કેવ હોય. એ લોકો કેવી રીતે એ લોકોનું જીવન કાઢતા હોય કેવી રીતે એ લોકોની ખેતી કરતા હોય. આપણને નવું નવું એના વિશે જાણવાનું મળે જે આપણે વિસ્તારમાં જે રીતે કરતા હોય એનાથી એ ખૂબ જ અલગ જ જુદું પડતું હોય છે. જે આપણને એક નવીનતાજેવી આપે છે. આપણે એ બધું જાણી શકીએ કે બીજા વિસ્તારમાં કેવા લોકો રહેતા હોય છે ને એ લોકો કેવી રીતે તે એ લોકોનું જીવન જીવતા હોય છે ને- તે જગ્યાએ કેવી રીતે એ લોકોના જે પ્રાણીઓ રહેતા હોય છે. એ કેવી રીતેના એ લોકોને વાતાવરણ અનુકૂલન આવતું હોય છે કારણ કે- જેમ રીતે આપણે પ્રવાસ કરીએ તે રીતે- એ લોકોનો ખોરાક તેમજ એ લોકોની ખેતી પદ્ધતિ પણ બદલાઈ જાય છે. તે રીતના આપણે જોઈએ કે જેમ જેમ વિસ્તાર બદલાતો જાય તેમ તેમ આબોહવાને એ બદલાતી જ જતી હોય છે. એટલે એ લોકોની ખેતી પદ્ધતિ પણ બદલાયતી જ જતો હોય છે ને ખોરાક અને પોશાક પણ બદલાઈ જતો હોય છે તે્યા આપણને અલગ અલગ વિસ્તારમાં પ્રવાસ દરમિયાન આપણે જાણી શકીએ છીએ એવી રીતના આપણે જે રોમાંચક તમે કીધું તેવા વિસ્તારો જેમ કે જો ચોમાસામાં આવતો હોય તો આપણને ગુજરાતમાં જેવી કે ગેરાધોધ પછી ધરમપુરમાં એવા વલસાડ જિલ્લામાં આવેલો શંકર ધોધ એ બધા આપણને ધોધ જે ચોમાસા દરમિયાન આપણને ખુબ જ રોમાંચક અને સુંદર રમણીય લાગતા હો છે. તો મિત્રો તમે આગળ જણાવશો.
હા મિત્રો તમારી વાત ખુબ જ સરસ છે અને મિત્ર તમે જે કહ્યું- કે જે ચોમાસા દરમિયાન અમુક અમુક જગ્યાએ એવા પણ રોમાંચક તળસી જ્યાં જે લોકો વધારે જવા માટે પસંદ કરતા હોય છે તમે કીધું એ મને ખુબ જ સુંદર લાગ્યું અને મિત્રો તમારી વાત સાચી છે કારણ કે કે આપણે ચોમાસા દરમિયાન એવા પણ સ્થળો છે જ્યાં લોકોની ભીડ એટલી બધી હોય છે કે ખુબ જ ગણી અને એવા સ્થળો હું તમને જણાવ છું. તો મિત્રો મારું મારા મત મુજબ એવા સ્થળો તમને જણાવશો કે તમને પણ ખૂબ જ ગમશે. અને તમારા જે પણ મિત્ર મિત્ર હોય- સખી હોય કે તમારે માતા પિતા અથવા તો તમારો કોઈ પણ જે સગા સંંબાજ હોય એ લોકોને પણ ખૂબ જ ગમશે અને મિત્રો આપણે જોવા જઈએ તો સાપુતારા છે. પણ એવું મસ્ત વાતાવરણ હોય અને ગિરાધોજ છે. અને મિત્રો આપણે જોવા જઈએ હરિહર ફ એલે જે કિલો પે જે ડુંગર છે પેલો અને એવા ઘણા બધા મહારાષ્ટ્રમાં તો મિત્રો એવી. એટલી બધી જગ્યાઓ જોવા માટે. છે કે ખૂબ જ ઘણી અને ત્યાં મિત્રો આપણે જોઈએ જઈએ ને તો આપણને એટલું. મનમાં એવું થાય છે કે ખુબ જ કે અહિયાં જ રેમ એવું થાય. કેમ કે વાતાવરણ જેવું છે મિત્ર કારણ કે ચોમાસા દરમિયાન મિત્રો આખું ઘાસ લીલું છમ દેખાય તો મિત્ર એવું મજાનું વાતાવરણ જોઈને ખુબ જ આનંદ પણ આવે છે. હું મિત્રો તમને જણાવું છું કે આવનારા સમયમાં ઘણા બધી જગ્યાએ નવી નવી જે
જે પર્યટક સ્થળો છે ત્યાં પણ સુવિધાઓ ઉપલબ્ધ થશે કારણ કે મિત્ર હવે જોવા જઈએ તો જે કોલવેરા આપણા આપણા બાજુ એટલે જે પણ વિસ્તારમાં છે. કપરાડા વિસ્તારમાં એ વિસ્તારમાં એટલા બધા સ્થળો છે પરંતુ પોલવેરા એ ખૂબ જ ફેમસ થઈ ગયું કારણ કે ત્યાં લોકો ઘણા બધા આવતા હોય છે. અને તેનું વાતાવરણ પણ એટલું એટલું સુંદર હોય છે. કે ત્યાં આપને એક બે કલાક નહી પરંતુ કલાકો કલાક સુધી રહેવાનું પણ આપને મન થતું હોય છે અને મિત્રો હું તમને જણવા માંગુ છું કે ક્યારે પણ આપણે ફરવા જઈએ તો આપણે એકલા જ ન જોવું કારણ કે એકલા દસું તો આપણને મજા ના આવશે એટલે આપણે મિત્રો સાથે અથવા તો આપણા પરિવાર સાથે જ જઈએ કારણ કે જો આપણે મિત્રો સાથે જઈએ તો આપને ત્યાંની જે જે પણ આપણે મોજ મસ્તી કરીએ અને ફોટોગ્રાફી કરીએ તો એમ એ આપણને ભવિષ્યમાં આપણેે એટ જયારે પણ આપણે ફોટા જોઈએ તો આપણે. એ યાદ આવે કે હું ત્યારે ગેલો હતો ફરવાને એવું એટલે. આપણે જયારે પણ મિત્ર આપણે ફરવા જઈએ. તો ત્યારે આપણે ખુબ જ એન્જોય કરવો જોઈએ કારણ કે હા આપણા એક જ લાઈફ છે એટલે આપણને ખુબ જ એન્જોય કરવો જોઈએ. તો તમે આના વિશે શું કેવું છે.
હા મિત્ર એ તમારી વાત સાચી છે કે આપણે બધા. મિત્ર કે આપણા ફેમિલી સાથે જવું જ જોઈએ કારણ કે જો આપણે નહી જઈએ તો આપણે પણ એ લોકો ના પોત પોતાના કામમાં રહેતા હોય તો આપણે. એટલી બધી વાત પણ ન થતી હોય જયારે આપણે. ક્લાસમાં હાથે જઈ સાથે મળીને જઈએ તો આપણે. જયારે એ લોકોના કામથી છૂટા પડી અને આપણે એકબીજા સાથે સારી રીતે હળી મળીને વાત કરી શકીએને આપ ને મોજ શોખથી પણ હરીફરી શકીએ જેથી નજીકતા પણ પણ આપણા સંબંધો પણ સારા બને. તો મિત્ર આજે આપણે આટલું જ રાખીએ કે
હા મિત્ર.